હા હલો જય શ્રી કૃષ્ણબેન.
જય શ્રી કૃિષ્ના. અવાજ આવે છે, મારી?
હા, આવ્યો આવ્યો.
હા, શું કરો છો તમે?
બસ વોક કરીને હમણાં બેઠા. હાલતા ચાલતા વો ચાલુ છે હા.
ખાઈ લીધું તમને?
હા, જમી લીધું ને
અહ અચ્છા સું બનાયું આજે?
અમાર દાળ ભાત ખીચા નાચૂરો ખીચા નાચૂરો બનાઈવો.
શું સોરી?
ખીચા નો ચૂરો એટલે પાપડ નો ચૂરો આપડે જેમ અહ હા એમાં એ રોટલી અરે અમે બે સાસું આ લોકોએ તો દાળ ભાત ખાધા કાલી.
અચ્છા.
હા, મારા છોકરા એ બપોર ના નોતું ખાધું તે પડ્યું તો તેને ઉંધીયુ દાળ ભાત ખાધા.
અચ્છા.
અમે તો એ દાળ ભાત ને
હા, ચાલે.
લેડીસો ને તો હાલે કાઈ બી
હા, ત્રણ ટાઈમ નું ખાવું એ બસ. જે પણ આપો ખાઈ લઈએ.
ખાઈ લેવાનું બસ ખાઈન પેટ ભરીલેવાનું.
સેમ આ પણ તમારી દાદી જ કે છે. આ મારી દાદી જ કે છે કે જે પણ મળે ખાઈ લેવાનું નખરા શું કરો છો તમે.
હા, અમારે એમ મમ્મી અમારે એમજ કેહ. આ નથી ભાવતું ને ઓલુ નથી ભાવતું ને પેટ ભરવાથી કામ હા, પણ આ જમાના છોકરા ખાલી પેટભર પણ નહી બધું જોઈએ લોકો ને.
હ વહી ના. એજ છે મારી દાદી પણ કે છે. કે પહેલામાં તો તમારા આ આ આ મતલબ નૂડલ્સ ને આ પાસ્તા વસતા આ બધું કાએશ નથું. બે ટાઈમની રો રોટી મલતી હતી. દાલ ભાત યાને ક્યા બોલતે સબ્જી રો ટી બસ એ જ મળતું હ તું ને નકર તો આ પૌઆ યાને બે ક્યા બોલતે સવારે પણ આ કોકી સિંધી કોકી ખાઈ હેના? પાણી આ બ બસની કોકી નકર તો આ મળતું બસ. થઈ જતું આપ હમારું ખાવાનું તો.
હવે તો સવાર ના પોરના ઉઠતાઈ નખરા ચાલુ થઈ જાય છે કોઈ આ નાસ તમે આ નથ ખાઉ ઓ મત ખાઉ તો પછી ભઈ સવાર થી ઊઠતા નનહીં સાંજે કઈ નાસ તો બનાવી દે શું બનાવી દઉં તો કઈ હારું બનાવી દ બે નાસ્તો ભઈ હા નાસ્તો તો હારવું એટલે હું હોય રોઝ.
આ બધાં ની સમસ્યા છે. હારું એટલે હારું શું થાય છે તમારું હારું તો.
હા. કઈક હારું કંઈક હારું. મારો છોકરો તો સાંજે ક્લાસમાં જાય પેલે મને બ-બતાવી દેતો શું જમવાનું બનાવીશ તો પછી હું ક્લાસ માં જાઉં. છે આવીને મારી તે આ જોઈએન.
શું કરે છે તમારો છોકરો હાલ.
બી. કોમ કરે છે.
બી. કોમ કરે સારુ સારુ શું લીધું તું કોમર્સ?
જ કરવાનું હતું એને સેફ નું બહુત હતું પણ હવે છે બધા હોયને એમ કેતા ત ઘરનું કામ માને કરાવે બઈલો છેને આમ છે. તેમ છેવે એને મન માંથી નથી થગયું બસ.
અ આના આ દુનિયા માં આજ છે કે બધા લોકો બોલ બોલ કરે છે ને આમ. આમાં આ નથી, આમાં આ નથી આ મત કર.
અને કોશિ કરવો તો પણ હવે બધા એમ કઈ મગજ માથી નિકડી ગયું બધા બોલે દુનિયા કોઈ બી બોલશે
દુનિયા તો કૂદ કાઈ બી બોલે. દુનિયાને થોડી પૈસા કમાવા હ દુનિયાનો થોડી શોખ છે કે આ આમાં છે આમાં
કિચન આવાની જ ન કરે ભાઈ મારે નથી આવું બધા એમ કે છે ભલે ને કે મારો છોકરો એને છોકરી એજ મારે એક જ બાબો છે એને જ દુઃખ સુખ માં એજ કામ આવશે ને.
એમ જ છે ને પછી મન ઉઠી જાય આમાં બધામાં તો.
હવે કિચનમાં આવવાનું જ ન કરે ક્યારેક કઉ જબરદસ્તી આમ અને આમ કરાવો તો નહી. બધા એને કાન ભરીને ભરીને કર લીધા બાયલો છે બાયલો છે માં ની જોડે આખો દી
ખબર નઈ આ દુનિયામાં ખબર નઈ શું થઈ ગયુ છે બધા આજ કે ભલે પણ કેતા કેમ ના બનાવીએ ના બનાવે. કેમ છોકરો હેડો, અગર ક્યારે બહાર જઈએ ભણવા તો શું પહેલે શું મેટ મેડ ખાવા માટે લગાવવી પડશે. આટલું તો આવું જોઈએ ને કે હા ભાઈ આ મતલબ પણ શું થઇ ગયું દુનિયા જે પણ કે. મને પણ કે છે મને પણ મારા ઘર વાળા કે છે દુનિયા આ કે તું આ મત કર તું આ મત કર અરે ભલે ના દુનિયા કેતી મને શું ફરક દુનિયા માંથી.
હા એ જ ને અને હું એજ કઉ મારા છોકરાને આપડે ભલે ને કે તને શું વાંધો છે આપડે આપણેે ઘર ને જોવાનું આપડે બીજાને નથી જ જોવાનું.
એજ ને પછી થોડી દુખ સુખમાં ને ક્યા બોલતે અગર પૈસા કમાઓ તો થોડી દુનિયા આવશે કે લો ભાઈ તમે તો આટલું કમાયું આટલું કમાયું.
હમ પેલા એને બઉ શોખ હતો. રસોડામાં આવીને બધું કરતો હવે બસ હવે નથી કરવું મારું ઓટ હોલટ મેનેજમેન્ટ ને ભાઈ હોટલ સારું છે ને એ સારું જ છે.
મેનેજમેન્ટ મેનેજર મતલબ શું મેનેજર અરે યાર મેનેજરની પોસ્ટ બી પણ બહુ સારી છે.
હા.
થોડી પણ યાર હાલ જ હાલ તો ફાઈવ ફાઈવ સેવન સેવન હોટલમાં કે છોકરા બનાવે છે ખાવાનું.
હા એજ ને હવે તો હાલ જ ઈ છે જમાનું ખાવા પીવાનું જ છે દુનિયા આજે બધું
થોડી છોકરીઓ બનાવે છે. યાં થોડી એના ક બોલ વુમેન યા આંટીઓ બનાવે છે ખાવા માટે. હોટલમાં હોટલમાં તો આપણે જોઈએ છે ને શેફી જ હોય છે ને.
હા એ નાનપણ થી બહુ શોખ હતો. પણ હવે નથી જાતો નામદ
તો શું કર્યું હતું કોમર્સ કર્યું હતું કે આર્ટસ?
નહી નહી કોમર્સ કર્યું તું.
કોમર્સ અચ્છા અચ્છા.
પણ એમ બધાને એમ કે તો હું શેફ જ થઈ શેફ થઈ શેફ થઈ હવે બસ હવે નથી કરતો. હવે બીકોમ કરે છે હવે જોઈએ આગળ ભણવાનો એને શોખ નથી બઉ તો બિઝનેસ અમારે એટલા બધા તો છે નહી જો બધા બિઝનેસ કરશે પણ એવું તો છે નહી તો આપણને તો ભણવું તો પડ છે ને આગળ હા
ભાઈને અગર કરી લેતો ને ભાઈ અગર કરી લેતો ને કે ભાઈ એમને જે ઉ છા હતીને મેનેજમેન્ટની શેફ મે મેનેજમેન્ટ તો ભાઈ અગર કરી લેતા ને તો હું કહું કે ભાઈ એ સક્સેસ થતા
હા એમને બધા એમજ કેતા સારું છે સારું છે પણ
હા.
હમ કોઈ એસે બોલે કોઈ આવી રીતે બોલતું કોઈ આવી રીતે બોલતું એમ. કોઈ કે હા મસ્ત હારુ છે.
છે આ દુનિયામાં આજ છે. ભાઈ અગર એને પચાસ પરસેન્ટ સારા લોકો છે. ને તો પચાસ પરસેન્ટ ખરાબ પણ લો
ખરાબ હોય છે હા એ જ ને
બધા સારા પણ નથી બધા ખરાબ પણ નથી અડધા કે કે આ સારું છે તું તે તને જે ભાવે તું એ કર પણ અર્ધા ક કે આ તો આવું કામ છે આમાં થોડી સક્સેસ થાય છે. આ તો બઉ શર્મની વાત છે ને. વગેરે વગેરે કેટલું કહે છે આ બ
હા એજ મેં કેટલું સમજાયું પણ આવે ને મગજ મા નીકરી ગયું છે નહી નથી કરવું એટલે નથી કરવું હવે મેગી પા પપડી કરવા ને તો હું ના જ પાડું માર ને જ કરું તું કરી લે તારા તાર ખાવું છે ને તું કરી લ
હમ અરે પર આવ
ક્યારે ભાઈ હું બાર હ કરું ત અખ ભોખ્યો રેખતા થોડું બનાવી ને ખાઈને છોકરું
કેટલી વાર કેટલી વાર આપણને બહાર થી મંગાવીએ દરરોજ થોડી બહારથી ખાવું જોઈએ છે.
બેન નથી તારી કે પહી પાછળ બેન બનાવી દી
હા અરે પણ ના આંટી શું છે કે ભાઈ બન એ ભલે આપને છોકરીઓ છો પણ છોકરા ન પણ કામ આવવું જોઈએ અને છોકરાને છોકરીઓ ન બી કામ આવવું જોઈએ. સરખું બધું આવવું જોઈએ આમ નહી કે ભઈ હું છો છું હું છોકરી છું હું તો આ કામ નહીં કરીશ ને મને આ કરવું નથી આ શર્મની વાત છે.
છાથી બારે જાય છે ને કમાવા કમાવા છોકરા ની જેમ જ આગળ વધે છે ને
હા હાલ છોકરો જેમ જ વધે છે ને મેનેજ મેનેજર બને છે. પછી કેટલી પૂલીસોની નોકરીઓ લેય છે કેટલો ડોક્ટરોની નોકરીઓ લે છે પછી એ બધા શું છોકરા જ કરી શકે
હમ
ના હાલ સમજવું જોઈએ હાલ આ દુનિયામાં બહુ જ આ થઈ ગયું છે
હા
બસ ફેશન ફેશનનો દુનિયા ચાલે છે કે ભાઈ આ ફેશન છે આ મારો સ્ટેટ ટસ છે હલો હા આજ આજ ચાલુ છે.
હા
હ
હવે બી કોમ પૂરું કરે હવે આગળ શું કરે છે એને ખબર હવે
ના
ટીવાય છે આખા છેલ્લો છે હા ઈ જ
હાલ ક્લાસ્ટ્ટ કોલેજ લાસ્ટ યર છે કોલેજનો અચ્છા
હમ
નઈ એમને હશે ને કે શું કરવું છે આગળ તો
હવે તો કઈ બોલતો નથી હમણાં ટાઈપિંગ ના ક્લાસ લગાડિયા છે. અમે એને સ્ટેનો નો કહી છે સ્ટેનો નો કર અમારા બે ત્રણ જમાઈ હા એ સ્ટેનોગ્રાફર.
અચ્છા.
કોરઠમાં નોકરી મળે ને. અમારા બે ત્રણ જમાય સટેનોગ્રાફર છે અમારા ઘરના જ વ્યક્તિ છે. ંજણા એમાં મહેનત બઉુ જોઈએ એટલે હવે જોઈ ટાાઈપિંગ ના ક્લાસ તો બે પ્રસ્થી લગાવડા છે.
કેમ કે ટેલી આવું જોઈએ પહેલા તો.
દહી તો એમ એસસીઆઈટી દહી બધું થઈ ગયું છે એનું.
અચ્છા.
આપણે ટાાઈપિંગ છે ટાઈપિંગ ત્રીસ પી ગય હવે ચાલીસ ની સ્પીડ ચાલુ છે એનું.
કે હા સ્પીડ હોવી જોઈએ ટાાઈપિંગમાં પણ, કેમ કે સામે વાળું આપ જુલ્મ બોલે છે પછી ને ટાઈપ તો કરવું જોઈએ ને જે એ થોડી ફરીથી વાપીસ બોલે.
હા તો હમણાં ચાલીસ ની ટ લગાડી છે એક્ઝામ દઈ આવે છે નીકળી જશે ને તો સ્ટનું લગાડતું અમે. લ ટ્રેનો ન સારું. જેમમાં બહ સારો પૈસા મળે જેમ કે છે બધા.
અને એમ સારું કેહેવાયા તો.
હા પણ આવે આગળ જતા હું કરે છે. સર તો એમ કે છે. કરી તો નહી શકે પણ હવે જો ટ્રાય કરી જો બે ત્રણ મહિના જો.
એક વાર અગર હેબિટ લાગી છે ને કે હા ભાઈ. આ કરી મતલબ પહેલા પહેલા વખત તો આપણને પણ આવે ના આવે. પહેલા પહેલા વખત તો આપ કેમ કે આપણને ખબર જ નથી આમાં શું છે પેલો બેસાજ છે. તો દિકકત તો આવશે મને પણ દિક્કત આવે છે હાલ પણ એના ક્યા બોલ આપણને થોડી ખબર પેલો પહેલો બે શું થ ન આપણને કરી આવ્યા છે આ તો પેલો પેલો નવો છે બ બધું નવું છે હાલ તો હવે અમારા માટે તો
હા અમારે તો મારી જે જઠ્ઠાણીની છોકરી સીએ છે મોટી બોમ્બે જોબ કરે છે હમણાં બે ત્રણ વરષ પણ આ હા સી એ બની ને એ ઈ બેચારી બે ત્રણ વખત નહોતી નીકળી જ છેલ્લે ફાઈનલમાં તો એ બઉ હિંમત હારી કે પણ અમે કીધું હીમત નો હાર તું ટ્રાય કર ટ્રાય કર ટ્રાય કર એમ કરતા નીકળી વાન ધો ન આવ્યો
હા સારું હ સારું હા
લસ્સી એ તો ચારા મા સાલુ જ
સી એ પણ સારુંમાં સારું છે પણ ઈ જયારે આપણને ઈચ્છા હોય અને આપણને હોય કે આપણને હા ભાઈ દિમાગમાં
ભણવાની હા એને ભણવાનું જ હતું ખાલી નાની ગમ તો એને ભણવાનો ઇન્ટરેસ્ટ ઓછું છે બે છોકરીઓ છે એને
અચ્છા
તો છું પણ અહીં વાંધો નથી ઈ એમ કોમ છે
નઈ નહી સારું જે પણ કહ હાલ આવું નથી હાલ આવું છે જેમાં પણ જાઓ સક્સેસથી થાવ છો આપણને
હા એ ને દગસ હોય ને તો આપણે બધું કરી શકીએ આપણે ઇન્ટરસ હોય એટલે કરીકીએ કરવું જ છે મારે તો કરવું જ છે એટલે હમ
એક દિમાગમાં ફિટ કરી ભલે દિમાગ કે કે કે ભલે આ નહી કરવું હિંમત હારી જઈએ પણ ના આગર એક દિમાગમાં હોય ને કે ના મને આ કરવું જ છે તો મતલબ બસ કરવું જ છે
હમ
વલે દિમાગ
તમે અમારા પર એમ જ કે છે નહી કરી શકે પણ હું એને એમ જ સમજાવું છું કે જો તારામાં દગસ હશે ને તો કરી શકીશ ભલે સર ના પડે તારા તે નહી થાય પટુંર ટ્રાય કરીશ ને તો તને મારે કરવું જ છે ભ તેનો નો તો કરી શકે એવું કઈ નથી કે સર નો ક તું નહી કરી શક
આવું ક ક કઈ મતલબ કઈ ફિલ્ડમાં આવું નથી કે જે પણ હારડો હા છે હારડ પર અગર